હલો.
હલો.
આવાજ આ રહી હે.
હા આવે છે અવાજ.
હ કેમ છો તમે.
બસ મજામાં તમે કેમ છો.
શું કરો છો.
તો આજે બક્તો ટ્રોફિક ઉપર વાત કરી.
હમ તમે ભાવનગર માં છો.
હા હું ગુજરાત ની જ છું
આપડે ગુજરાત ના ફરવાલાાયક સ્થળો વિશે વાત કરીએ આજે.
હા બરાબર છે.
તમને જો વેકેશનમાં ટાઈમ મળે તો તમે કઈ કઈ જગ્યાએ ફરવા જવા માંગશો.
વેકેશનમાં તો જોશું મને તો સિટી બો ગુમવાનો શોખ છે. કે સોપાટી બોમ્બે સોપાટી હા બોમ્બે સો ચોપાટી બડા બડા મંદિર આવે. એ બીજી જગ્યા ની બહુ જ શોખીન જે જગ્યાએ પાણી હોય એ જગ્યાને બહુ ફરવાની ઈચ્છા હોય.
હા તમે ગયેલા છો કોઈ જગ્યાએ ફરવા માટે.
બોમ્બે સોપાટી બધી જગ્યા ફરી આવી છે સુરત માં બોમ્બેમાં. રાજસ્થાન બાજુ બધી જગ્યા ફરેલી.
હમ તમારું આપડે સોમનાથ મંદિર જે આવેલું છે તેના વિશે શું કેવું તમને જગ્યા. પસંદ છે ફરવા માટે.
હ સારું છે મસ્ત છે. ફરવા માટે સારી જગ્યા છે.
મને વધારે. ફરવાલાયક સ્થળોમાં જે દેવદર્શન હોય ત્યાં જવાની વધારે મજા આવે. કારણ કે ત્યાં કુદરતી દ્રશ્ય હોય અ ડુંગરા હોય અને દરિયા હોય એટલા માટે એ જગ્યા ફરવાની વધારે મજા આવે.
એ જગ્યા મંદિર હોય એ જગ્યા ફરવાની બહુ મજા આવે એ તો વાત બરાબર છે. હા મંદ ઘરમાં ના કોઈ બચા
તમે વિચારો છો હવે જાવાનું.
હા વિચારું છું ને હવે જવાની જ છું આ પાછા ગ આ વેકેશન આવે છે બે ત્રણ દિવસ ન છોકરીઓને પછી ફરવા જવાની છું.
અચ્છા હા કઈ જગ્યા ફરવા જવાનો નક્કી કર્યું છે કે.
આ બાજુ હવે રાજસ્થાન બાજુ જવાની છે રામદેવડા.
અચ્છા હા રામદેવડા ત્યાં તો ઘણું બધું ફરવા લાયક છે રાજસ્થાનમાં.
હ
કર્ણાવતી માતા નું મંદિર છે પછી. અજમેર જઈ શકો કેટલું બધું છેજ. તો રાજસ્થાન તો ખુબ જ મોટું છે રણમાં તમારે જાવું હોય તો. ફારનું રણ પણ છે.
બર બાજુ જવાનું નથી થય હવે છોકરીઓને વેકેશન આવે
જવાનું નક્કી કર્યું.
રાજસ્થાન તો ખુબ જ સરસ જગ્યા છે ફરવા માટે અહીંયા જાવું જ જોઈએ એક વખત તો.
બરાબર છે
બધા લોકો ઘણાં આવે છે રાજસ્થાન બાજુ ફરવા રણુજા બાજુ પેલા હમણાં. એના સાવરિયા સેઠ ને બિકાનેર ને કરણી માતા આઈ માતા. તમને ઘણા બધા મંદિર છે. તેઓ મહારાણા પ્રતાપ મેવાડમાં ચિત્તોડ નો કિલ્લો
હા
એ બધું મસ્ત રાજસ્થાનમાં ફરવા લાયક બઉુ જ જગ્યા સારી સારી હોય કુંમલગઢ.
રાજસ્થાનમાં તો ખુબ જ મજા આવે બધા એમ કે. હોય છે કે રાજસ્થાનમાં પાણી નથી પણ ખરેખર તો જે લોકો. ફરીને આવે છે એમને જ ખબર છે કે રાજસ્થાનમાં એટલું પાણી.
પાણી બહુ છે કોઈ કમી નથી પાણી ની ફરવાની એટલી જગ્યા સરસ તોય થરવાની બહ મજા આવે પાણીની કોઈ કમી નથી પાણી છે.
હા સાચું કવું ને તો આ આખા ભારતમાં સૌથી વધુ ફરવાલાયક સ્થળો અને. આપણને જો મજા આવે એવા ગુજરાત અને રાજસ્થાનમાં જ છે.
હા છે અચ્છા હ
ગુજરાતમાં પણ ખુબ જ સારી જગ્યા છે આપડણે. રાજસ્થાન ની જેમ કચ્છમાં પણ રણ આવેલું છે. સફેદ રણ જે સફેદ રણ તરીકે જે ઓળખાય છે ત્યાં.
બરાબર છે હ બરાબર છે. પણ આપડે ગુજરાત માં અંબાજી નું મોટું મંદિર કહેવાય છે ને આ બાજુ મસ્ત મંદિર છે મોટું એ બાજુ ફરવાનું બઉ છે ડુંગર ગબ્બરએ
હા ડુંગરા રાજસ્થાન અને ગુજરાતમાં ડુંગરા એટલે ખુબ જ વાત જ જાવા દેએની તો. ખુબ જ ડુંગરાળ વિસ્તાર આવેલો છ ને જે લોકોને ટ્રેકિંગ પસંદ હોય એ લોકો તો ટ્રેકિંગ કરવા માટે જઈ શકે છે આપડે અહિયાં ભાવનગર માં માળનાથ આવેલું છે પછી જુનાગઢ માં ગિરનાર પર્વત છે જુનાગઢ નું જંગલ છે પછી ઉપરકોટ નો કિલ્લો છે તે જગ્યાએ ટ્રેકિંગ કરવાની ખુબ જ મજા આવે. આપડે જો મિત્રો સાથે જતા હોઈએ તો ટ્રેક કિંગ કરવાની મિત્રો સાથે ફરવાની ખુબ જ મજા આવે. અને જો ચોમાસામાં આપડે જઈએ તો ચોમાસામાં તો વાત જ ન પૂછો ગીરનાર હીલ્સમાં તો બધા ખુબ જ જાય છે અત્યારે ચોમાસું શરૂ છે એટલા માટે.
હમ. સનાના એટલે બહુજ મજા આવે આ બાજુ અમારા ગુજરાતમાં કો બાજુ બહુ જ લોકો ફરવા આવે છે. ઘણું બી એવી જગ્યા છે ને બહુ સરસ જગ્યા છે ફરવા માટે પાણી ન હરિયારીન બધું જ છે. ફોટા પાડવાનીન ડુંગરા ન બધું સરસ છે.
હા હું પણ આ વેકેશનમાં વિચારું છું જુનાગઢ જો મેળ આવે ને. તો જુનાગઢ ફરવા જવું છે ફેમિલી સાથે.
કેજું ફરવાનું.
શું?
નકકી નથી કર્યું ફરવાનું હજે.
હમ હજી બધા અલગ અલગ વિચારો પોતાના કે છે ફેમિલીમાંથી ઘણા ને રાજશ સ્થાન જવું છે તો ઘણાને કચ્છ જાવું છે એટલા માટે વિચારું જો જો ફેમિલી સાથે જાવાનું થાય તો રાજસ્થાન અથવા કચ્છ જશું અને તો મિત્રો સાથે જાવાનું થાય તો આપડે ગીરનાર જ શું કેમ કે ફેમિલી મેમ્બર્સમાં બધા મોટી ઉંમર ના હોય એટલા માટે એમને ઉપર ડુંગરે જુનાગઢ ના ના લઇ જાય શકીએ એટલા માટે. એ લોકો રાજસ્થાન નું પ્રેફર કરે છે વધારે.
હમ હમવારા બીમાર ના પડીયે શું?
હા એટલા માટે ને બીજું અમે કેદારનાથ બાજુ જાવાનું પણ વિચારીએ છીએ પણ ત્યાં પણ ફેમિલી સાથે નો જઈ શકીએ એટલા માટે જો મિત્રો ભેગા થઈ જાય જાજા. તો આહીથી ટ્રેન માં જઈએ
હમ.
ને એક ગાઈડ રાખી લઈએ તે આપણને બધું સમજાવી દે. અહીથી જાવાનું યાં રહેવાનું ખાવા પીવાનું બધું જ
બહ સરારી જગ્યા છે કેદાર ના તો બ મેં ગયેલી નથી મારે વિચાર છે કદાચ જો હુકમ થાય ત્યારે જવાનું થશે તો જઈએ તો કેદારનાથ જાવાની મારી બી બઉ ઈચ્છા
જો તમાર આવું હોય તો અમને કહેજો અમે જાવાના જ છીએ બધા. માણસો અમે ભેગા કરીએ છીએ બધાને પૂછએ છીએ જેમને આવવું હોય ને એમને.
નાા બરાબર જોડે જીએ.
દૂર પડે પણ કેદારનાથ જગ્યા બહુ જ મસ્ત હશે એક વખત તો જવું જ જોઈએ જિંદગી માં.
બરાબર છે એ તો ટ્રેન જતા ર ટ્રેન જતી હશે ને કેદારનાથ બાજુ જાય છે ને.
હા ટ ટ્રેન માં જ જવાનું અહીંથી આપણને. થર્ડ એસી માં ટ્રેનમાં લઈ જાય. ત્યાં પછી જે હોટલ રાખવાની હોય એ બધો ખર્ચે એમ ન હોટલ રાખી દે આપણને. ત્યાંથી આપણને ટ્રેકિંગ માટે લઈ જાય અલગ અલગ જગ્યાએ ફોરવા માટે લઈ જાય. પંદર દિવસ ન ટુર થાય પણ આખું બધું મસ્ત ફરી લઈએ આપડે. બરફ પણ જોવા મળે જો આપડા ભાગમાં હોય.
હા બ.
બસ મજા આવે ખુબ જ ફેમિલી સાથે. તો મિત્રો સાથે જઈએ ને જેટલા જાઝઝા લોકો હોય એટલી વધારે મજા આવે.
હ.
તમારે બીજું કઈ નક્કી કર્યું છે ફેમિલી સાથે તો મિત્રો સાથે પ્લાન બન્યા છે કોઈ.
હા વેકેશન પડે છે ને તો ફેમિલી જ ફેમિલી જોડે જ નક્કી કરીએ. શરણુયા બાજુ રામદેવડા જવાનું.
ફેમિલી માર બી છોકરીઓ છે હા. ફેમ બે છોકરીઓને મારા હસબન્ડ વાઇફ.
હા હા.
જ્યારે જ ફેમિલી જવાનું છે હવે છોકરીઓ કે છે કે મમ્મી રજા આવે છે બે ત્રણ દિવસની.
તજીી એ હ.
અચ્છા તમે કાર લઈને જવાના છો કે બસ.
ના ના જાય છે અ ડારેક્ટ જાય છે રણ ઉજા.
હા અચ્છા અહીંથી આપડે જએ છીએ ડાયરેક્ટ રનુજા.
હા ડારેક રણ ઉજા જાય છે ટ્રે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું છે આ કાર નહી લે જતા. બધા બીક લાગે છે સાધન લઈને જતા હો દૂર. એટલે બઉુ નજદીક નજીક મે જાાવ તો સારું. હા દ તો આપડે બરાબર છે.
એટલા માટે ટ્રેન વધારે લોકો.
હમ.
ટ્રેનમાં જવું વધારે સર. રેણુજા અને પછી બીજી કઈ કઈ જગ્યા એમાં કવર કરે છે.
રણું જવા તો અમે કેટલું તમને બતાવ છ કરણી માતા બિકનેર. પછી બીકાનેરું કરણી માતાને બહુ જ મંદિર આ મહારાણા પ્રતાપ નું મસ્ત મેવાડ માં. મસ્ત મંદિર બને છે જે બધા. આપણે બતાવી દે મા મહરાણા પરતામ નો જન્મ કઈ રીતે થયો એના મા બાપ બા. એ છે બધા બતાવી દે આપડે બ. મજા આવે છે પેલા પછી આ કુંમલગઢ બાજુ એ બધું સરસ જવાની. સાવરિયા સે ઘણી બધી જગ્યા છે નામ મને આદ જ બાકી. મતલબ યાદ છે આદા યાદ નથી પણ બ. મજા આવે છે રાજસ્થાનમાં આપડણે જોવા જઈએને તો દસ દિવસ થી કે પંદર દિવસ થી. મતલબ ઘરે ના આ.
હા હા દસ પંદર દિવસ સુધી કરરવું પડે એટલી બધી જગ્યા છે.
હા એ એ આપડે દસ દિવસ પંદર દિવસ બી એ બી આપડે કમ પડે એવું.
હા શાંતિથી જો જોવું હોય તો એટલા દિવસ પણ ઓછા પડે.
હા શાંતિથીતે તો બી ઓછા પડે એવું છે એ ઘણી બધી જગ્યા છે રાજ. માં ફરવા માટે તમે વિચાર કરજો ફેમિલી જોડે આવવાનું અમાર રાજસ્થાન બાજુ.
ફરજો બઉજ મજા આવેછે ફરવાની.
મારે વિચાર તો છે, ફેમિલીમાં બધા વાત તો કરે છે કે આપડે રાજસ્થાનમાં ફરવા જઈએ બધું ઘણી બધી વસ્તુ છે ફરવા માટેની અહિયાં જોવા માટેની આપડા ભારતના ઈતિહાસનું કેટલું બધું જાણવા મળે છે મહારાણા પ્રતાપને એના વિશે
મહારાણા પ્રતાનો ઇતિહાસ બહુ જ મસ્ત છે, આપડે બધા બતાવી જ દે તેઓ રાખેલા છે, ગાર્ડ
હા હ હા આપણને બધું સમજાવે ને ગાર્ડ બધું મહારાણ પ્રતાપ નો ઇતિહાસ
બધું બધું બધુંજ સમજાવે.
કઈ રીતે શું યુદ્ધ થયું હતું, કઈ રીતે લડ્યા હતા, કેવી રીતે રેહતા હતા. એમની તલવાર ને બખ્તર ને કેટલું બધું વસ્તુ ન્યા રાખેલું છે. મહારાણા પ્રતાપ નું આપણને બતાવે હા હા. હ ખુબ જ મસ્ત સરસ જગ્યા છે.
હા બઉુજ મજા આવે ફરવાની એટલે હુ તો મારો કેવાનો મતલબ આ છે કે તમારે આ મારવાડ વાહ રાજસ્થાન બાજુ આવોજો, તો મારાણા પ્રતાપ છે ત્યાં બાજુ આવજો મેવાડ માં.
હા હા પાક્કું પાક્કું અમે આવશું આવશું સારું ચાલો આપડે મળીએ હું તમને કોલ કરીશ જો મારે જાવાનું થશે ને તો તમારી સાથે આવજો.
સારું સારું તમારી જોડે વાત કરવાની બઉુજ મજા આઈ છે, આગલા ટોપિક મા મલીએ જય શ્રી કૃષ્ણ.
હા, જઈ શ્રી કૃષ્ણ, સારું આવજો.